હાલો.
હા બોલો.
શું કરો તમે?
કઈ નથી બેસ્યો તમે શું કરો છો?
હું પણ બેસી લી જ છું એમજ બસ કા કપડા ના વિશે વિચારતી હતી.
હ હું પણ હમણાં એડિટિંગ કરું છુ થોડી વિડીયોની.
હમ હમ.
તેના માટે કોઈ થોટ વિચારતો છું લખવા માટે.
અચ્છા બરાબર
સોચતો છુ થોટ ઘણા બધા છે શું.
કંઈ આવ્યું થર્ડસ?
છે ને સર્ચ કરેલા જ છે ગૂગલ પર પણ કયું લખુ તે સમજ નથી પડતી ઘણા બધા છે આંખ સામે.
તો એક તો બોલો તમને જે બહુ ગમતુ હોય.
અરે બઉુ બધા છે હું પોતે કન્ફ્યુઝ છું અમુક લાંબા બી છે પણ મારે શોર્ટ જ લખવ પછી એકદમ લાંબા લાંબા નથી લખવાનું.
હમ્મ. પછી એમાં એવ એમાં વધારે અને આપણે જેને ઓળખીએ ને એ લોકો લાઇક ના કરે. આપડે જેને ન ઓળખીએ ને એ લોકો જ લાઈક કરે છે.
હા એ તો એ તો ઠીક છે તો જવા દો નહી એ બધી વાત તો છે જ. બધા સાથે એવું થાય છે.
હમ્મ એ જ.
ઇફ યુ વોન્ટ ટુ લીવ અ હેપી લાઈફ ટાઈટ ટુ અ ગોલ ટુ પીપલ આ એ ઠીક લાગ્યું છે મને.
અચ્છા. તો એના માટે તમારી પાસે વિડીયો છે કોઈ.
ના વિડીયો નથી વિડીયો તો હું જાતે બનાવીશ. જ એડિટિંગ છે તેજ આપડો પેલો દરિયા નો વિડિયો છે ને તેનામાં જ લાસ્ટ વાળો વિડિયો મારો સૌથી ફેવરેટ છે જે મે ગ્રીન કલર નો ગ્રીન કલર નું કઈ છે હમણાં લાસ અપલોડ કરું બસ એ મારું હમણાં સુધીનું ફેવરેટ છે.
હ એમાં બધા ચાલતા છે દરિયો છે જ ને.
હા એજ એજ જ એકદમ રેન્ડમ બનાવેલો મેં એ સો એકદમ પ્રોફેશનલ લાગે વિડીયો.
હમ્મ અને ટ્રેન વાળું પણ.
હા ટ્રેન વાલું બી છે એમાં થોડુંક ટેક્સ નેવું છે ને બરાબર નઈ લખેલ ને. થર્ડ બરાબર હતો પણ એના જે આલ્ફાબેટ ને એ બધું અક્ષર ને બધા ઠીક હતું એમ એટલે વિડીયો સેમજ રહેશે થોટસ ચેન્જ થશે એ વિચારુ એટલે સારું ને નવા નવા નવા નવા વિડયોની જરૂરની પડશે એકને એક વિડયો વિડયો એકને એક જ રહેશે ટ્રેન વાળો પછી આ દરિયા વાળો બસ ખાલી એમાં થોટસ લખેલું તે ચેજ થશે બસ.
અને કોઈક વાર એમ વિડીયોઝ બી ચેન્જ કરી શકો જયારે આપણે કોઈ બીજી જગ
હા જયારે હા તો નવી જગ્યાએ જાશું ત્યારે વિડીયો બી લઈ શક ને પણ ત્યાં સુધી શું ખબર હે બા જેટલા મેં પોસ્ટ કર્યા આમાંથી એકાદ બી થોડુંક વાયરલ થઈ ગયું સારું.
હા એજ થવા જ જોઈએ એમ તો.
એમ તો પણ મને ઇન્સ્ટા પર એટલું ઇન્ટરેસ્ટ નથી વાયરલ થવાનું એ તો થોડુંક હા એ બી છે પણ જે મેન મહેનત તો યુટ્યુબ પર કરવાની છે.
હ કારણ કે એમાં વધારે એમ જલ્દી સક્સેસ છીએ. તો ઇન્સ્ટા પર તો એમ પણ બધા થીયાજકા ઇન્સ્ટા પર હમણાં શું
હેસા પર જલ્દી થવાય છે પણ એનો ફાયદો એટલો એટલો બધો નથી ફાયદો જેટલો યુટ્યુબમાં છે. યુટ્યુબ માં થોડીક વાર લાગશે પણ એક વાર જો ચેનલ મોનટાઈઝ થઈ ગયું ને એક વાર ખાલી તે પછી એના પછી કઈ વાંધો નહી એક વાર ખાલી ચેનલ મોનિટાઈઝ થઈ ગયું.
હમ
છી પણ જ્યાં સુધી મોનટાઈઝ થશે ને તે ત્યાં સુધીની મહેનત બહુ છે બો એટલે બો જ
બરાબર
બોજમેન
અને મે હું શું કેવું કે ચા જેમ કે જે લોકો વધારે ફેમસ હોય જેમ અવોર્ડ મળતી એ લોકો પણ એવા જ હોય હોતા હોય ને જે લોકો અવોર્ડ લેવા જાય છે યુટ્યુબ ના કોન્ટેન્ટ એ બધાના
હા એવા જ એવા જાય છેને બધા યુટ્યુબર કન્ટેન્ટ ક્રિએેટર જાય ઇન્ફ્લુએન્ઝર કન્ટેન્ટ ક્રિએેટર
કોઈ મળે તો મને લઈ જજો
હમણાં થી કેમ બોલો છો તમે. ઘણી વાર કીધું છે તમને થશે તો ત્યાં તમને
હા કઈ નહી મેં નહી આવા
પેલાથી ના બોલાય કઈ કેટલી વાર કીધું છે. હાલે.
હા.
હમ.
બોલો.
બોલો બીજું શું કો.
હમ કઈ નહી.
બોલો.
ની ખબર
ખાવામાં શું ગમે તમને.
કઈ નહી ગામે એમાં બધું જ ખાઈ.
બધું જ ખાઈ લો
હમ.
તમે તો ભૂકટ કેવા બધું જ ખાઈ જા બધું જ ખાઈ જાવ. માણસ બી ખાઈ જતા હશો ને તમે તો
મેં વેજિટેરિયન છું. માણસ નહી ખવાય
ખવાય ને કેમ ના ખવાય.
કેમ કેવી રીતે ખવાય એને ખલી બટકું ભરાય
એવું મને તો નહી ખબર.
અચ્છા
કુતરા લોકો.
હા એ તો બટકું ભરે જ ને એવી રીતે આપણેે પણ ભરી શકીએ બટકું એમ.
ખાલી ખાલી ભટકું ભરે કુતરા લોકો
હા એટલે બવુ બધું કરડીલે એલોકોતો
કુતરા લોકો એટલે ડોગી લોકો.
હા આ.
હ એ તો ભટકું તો નહીભરે તો ક્યુટ હોય.
હ ક્યુટ હોય બહુ જ તો ખબર કેટલાક ક્યુટ હોય.
એ તો આપને હ કોઈ કોઈ એટલે કયાં? કોઈ કોઈ એટલે કયાં?
અચ્છા એક્યુટ હોય એક્યુટ છે મારા પાસે. એક પેટ છે એ બહુ જુઠી ને એવું. હા મારા પાસે એક સ્પેશિયલ પેટ છે અ ખિસકોલી ટાઈપનું છે.
ખિસકોલી
હા એ ટાઈપ નું છે હું પરફેક્ટ એ તો પરફેક્ટ નામ ના ખબર પડે એને
નહી પણ તમારું કંઈ તમે કઈ નામ રાખ્યું છે ને એ ક્યુટ એકદમ
શું?
ક્યૂટી
ના ના એ તો જ નઈ કઈ સારું નામ રાખો ને
શું રાખવુ છે નામ સારું
એવું નામ રાખવાનું જે સાંભળીને એકદમ ખુશ થઈ જાય જાવી હશે ત્યાં.
અચ્છા જાદુ
હા
જાદુ
ના
ના મજા નહી આવે તો પછી એ તો પછી જ વિચાર આમે પણ મારા પાસે પેટ છે ને અને મેં કઈ પણ કરું ને તેને બહુ ગમે બુ ખુશ થઈ જાય છે. એવું ખુશીથી છે ને કૂદવા લાગે છે.
અચ્છા એવું કે.
હા
તો મને મળાવજો ને કોઈ દિવસ એ પેટ સાથે.
હા તમાર સાથે તો એમ જ મળી જશે.
હ ઠીક
મારા પાસે તો જોઈ વધારે મારુ પે
તમારી વાત માને છે એમને?
હા બીજાને જોઈને ખુશ ના થાય પણ મેં હું જયારે આવ ને ત્યારે વધારે ખુશ થઈ જાય છે.
હા હમણાં બી ખુશ થતો હશે એવું લાગે મને હને.
હા થતો જ છે એ બહ પ્રેઝન્ટ પ્રેઝન્ટ કરે પછી મે ખબર આપડે તમારે જેમ કે ડોગી હોય ત પ્રેઝન્ટ પ્રેઝન્ટ હાથ છું કરે ને એ પણ એવી રીતે કરે છે એને હું ટ્રેન કરેલું છે હા મે ટ્રીમ કરલ છે
તમેટેન્ડ કર્યું જાતે
હા મે જ
સારું કેવાય સારું કેવાય
એજ પછી છે મેંને એવી રીતે પણ કીધું છે કે કોઈ બીજાને તેમ જે મેં છું તો કોઈ બીજા ને કેમ કે પેન્ટ શું બીજા પાસે ભી જલ્દી જતા રહે ને તો મે એને ીધું છે કે બીજા છોકરીઓને ના જોવાનું એ મારું જ છે તો આવે ને તો શાંતિથી સુઈ જવા એમ
હા
હા વધારે બ ઊંઘવા એટલે ઉઠી નઈ જવાનું ભાગી ન જમે લોકો પાસે એમ તો એ એમ કે સારું તું ની કે તે એટલે મેંની વાત સમજુ ને તો મને ખબર એને એમ કીધું કે મેં નીકળતે તો પણ એવું નીકળ તે બહ સારો છે ડાયો છે હમ
કોઈ બી સામે નની જાય કોઈ પણ હોય પછી બીજું કોઈ
હા કોઈ પણ હોય પછી જો જતું હશે તો એ પછી મને ધોખો આપશે
અચ્છા એવું છે
હા પણ મને જ્યાં સુધી લાગે છે કે એને ર તો ના આપે કેમ કે એ લોકો વધારે લડલ હોય છેને હમ હા પછી બીજું તો તમને ખબર વૈજ્ઞાનિકો જે છે ને
હા
એવું માનતા હતા કે જે ઉષ્મા છે તે કેલોરિક નામનું અદૃશ્ય એટલે કે ભાર વિહીન પ્રવાહી છે તેમાં ભૂલ ભરીલી માન્ય તાને લીધે જે વૈજ્ઞાનિકો છે ને તે ઉષમાના ગુણધર્મો સમજી શક્યા નત પછી ઉપચયન જવલન જેવી પ્રક્રિયાની સમજણ પણ નહોતી જેને લીધે ઘણી વૈજ્ઞાનિક બાબતો અટકી પડી હતી
સારું કેવાય
હા પછી તેમાં શું કે બેન્જામિન થોમ્પસન જે પોતાને કાઉચ રમફોર તરીકે ઓખ ઓળખાવતા હતા એમણે ઘર્ષણ ના સિદ્ધાંત શોધ કરીએ આપણે ખબરને આપણે વિજ્ઞાન પણ હતા તેમાં ઘર્ષણ ઉષ્માનુંુ સિદ્ધાંત એ બધું હતું
હા હા સાંભળેલું
હા તો તેની શોધ કરી તો ગુંદર્બ સાચી સમજ મેળવનાર દ્વારા ઉઘાડ્યા ત્યાર પછી તેમાં અણુમાં જોન ડાલ્ટને શોધ કરી કે અણુ એ કોઈ પણ રાસાયણિક ઘટકમાં રહેલો સૌથી સૂક્ષ્મ કણ છે
હા બરાબર
હા પછી તેમાં શું થયું કે જો્હન ડાલ્ટનની અણની વ્યાખ્યા આપી અને વૈજ્ઞાનિકોએ અણુશક્તિ પર સંશોધન કરવાની તક પૂરી પાડી
બરાબર સારું કેવાય
હમ્મ પછી જ આ શોધ માટે ડાલ્ટ નાથું નીકળ ભૌતિક વિજ્ઞાનના પિતામ કહેવાય છે એમ કે છે બધા જે મેં આ શોધ કર્ય
હા બરાબર છે.
ચાલો તો હું મુકું મને હાર્ટ છે. આ સાયસ વિજ્ઞાન શું તમે કઈ કીધુ
ના સારું ઠીક છે એમ કીધું ને તમે શુંવાનું એમ કીધુ
નઈ તમે ત્યાં પેલા કઈ કીધુ
ના કઈ નય કીધુ
અચ્છા મને એમ ક કીધું હોય તો
ના ના હું શું કેવાનું ના ના કઈ ન કઈ
હમ્મ